હલો.
હલો રાધે રાધે.
રાધે રાધે.
કેમ બસ મજામાં તમે કેમ છો? છો?
હું પણ મજામાં છું.
શું કે ખરે બધા લોકો તબિયત પાણી બધાના સારા?
હા ઘરે પણ બધા મજામાં છે
બરાબર છે શું ચાલે આજ કલ
હા જુઓ ને બસ હવે આ છોકરાઓનું વેકેશન થયું છે એટલે બસ હવે હ એમને સાચવવા પડે છે રોજ નવી નવી કંઈક ને કંઈક ખાવાની એમની ફરમાઈશો હોય છે
હા એ તો ડિમાન્ડો પૂરી કરવાની આપડે
હા એજ ને હવે આપડે પછી ઘરે નહી બનાવશું તો એ લોકો બહાર ન બધું ફાસ ફૂડ નહી બધું ખાસે
હા સાચી વાત છે ના નો કેવાય આજ કલ અને ભેર શેર વાળું બી કેટલું આવે કોઈ વસ્તુ તમને ચોખ્ખી મળતી જ નથી થી ક્યાંય ભી જાાવ તમને બધી વસ્તુ બધું માં ભેળસેળ મળે
હા બધી જ વસ્તુમાં વેળસે હોય છે એના કરતા એટલે ઘરે જ બનાવેલું સારું
સર્વ શ્રેષ્ઠ ભોજન છે
હા સાચું કહ્યું તમે. એમ પણ બહારનું જોઓને કેટલું પામ પામ તેલમાં બને છે અને કેવી રીતે એ લોકો ચોખ્ખાઈથી બનાવે કે ન બનાવે એટલે આપણે એ બધું ખાવાનું થોડું ટાળવું જોઈએ.
સાચી વાત છે.
એટલે હું તો છ છોકરાઓને બધા તે ઘરે જ પીઝા સેન્ડવીચ કે નૂડલ્સ એવું હું એ લોકોને ઘરે જ બનાવીને આપી દઉં છું.
હા બરાબર છે હું બી એવું જ કરું જો આ છોકરાઓની આજકાલની પીઝાની ડિમાન્ડ બહુ જ હોય છે પણ એટલું બધું મેંદાવાળી વસ્તુ છોકઓને થોડ પંદર પંદર દિવસ ને અઠવાડિયામાં ખરાબ એટલે હું ઘરે જને ઘરનું જ બનાવેલું. ભાખરી પીઝા બનાવી દઉ ભાખરીનો આપ આપણે જે ઘઉંમાં લોટો બનાવી ભખરી હા બસ. એમાંથી ભાખરી પીઝા બનાવીને આપી દઉં તો સરસ આરામ થી ખાઈ લેશું છોકરા. એવું નઈ કે બાર ન જ ખાવ ઠીક છે આપડે મહિનામાં એક વાર એને બાર નું પીઝા ખોડાવી આ તો છોકરાઓની તો દરોજ દરોજ ડિમાન્ડ મમ્મી આ ખાવ છે. મમ્મી આ ખાવ છ છે પણ બાર કો એલું બધું સારું નહિ ને ફાસ્ટ પર તો શરીરને નુકસાન જ કરે છે એમાં કેટલા બધા એમાં આ લોકો ચાાઈનીઝ ખાય. એમાં તો કેટ લું નુકસાન કર્યા હક્કા નુડલ્સ છે, મંચુરિયન છે. આહ અહ ફ્રાઇડ રાઈસ છે.
બિલકુલ સાચી વાત કહી તમે. પણ છોકરાઓને કોણ સમજાવે એ તો સમજે જ નહીં ને આ ફાસ્ટ ફૂડ એમના માટે કેટલું ખરાબ છે એ એ લોકો આ ચાઇનીઝ માં પણ એ લોકો આજીનો મોટો નાખે છે બહારના લોકો ઓઇલ પણ એ લોકો પામ તેલ યુઝ કરે છે. જે આપ આપણના શરીરને બહુ જ નુકસાન કરે છે. અને એલા એના લીધે કેટ ટલી બધી બીમારીઓ થાય છે. તમને કોલેસ્ટ્રોલ થઈ જાય છે. એના લીધે હૃદયરોગના બધા બીમારી થાય છે. ઘણી બધી તકલીફો થાય છે.
હા અને ફાસ્ટ ફૂડ બારનું ખાાવ તમે ઠીક છે. બે મહિને ખઓ, એક મહિને ખાવ. આ તો બધા છોકરાઓને તો પંદર પંદર દિવસે ખાવાની ઈચ્છા થઈ જાય. બોલો આજે. પીઝા ખાધા. આવતા અઠવાડયે ચાલલો મમ્મી બીજું પાક લઈ જાાવ. મમ્મી આજે આ ખાવું છે, મમ્મી આ આ ખાવું છે રોજે રોજ ડિમાન્ડ અલગ અલગ જ હોય. અને આપડે ઘરે બનાવી છોકરા ને ખવડાવવી વાત સાચી. પણ ખાવા જ હોય ને અમુક વસ્તુ તો ખાાય નને એમ કે ના મમ્મી બજાર જેવું નથી બજાર જેવું નથી પણ બજાર માં છોકરાઓને ક્યાં ખબર પડે મિક્સ કરીને તમને ખવડાવે છે. કેટલા દિવસની ગ્રેવી બનાવેલી હોય એમાં શું નાખ્યું હોય, શું નહી ક્યાં પડ્યું હોય, કેવા વાસણમાં કાઢ્યું હોય, કઈ જગ્યાએ બનાવ્યું, હોય કેવા સામાન નો યુઝ કર્યો હોય એ છોકરાને કઈ ખબર જ હોય નહ આપણે જાણી શકતા હોય. કે ના ના ભાઈ આ ખરાબ છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી. જ્યારે એટલે જ તો તમે જોયું છે અત્યારના છોકરાઓની રોગપ્રતિકારક શક્તિ કેટલી ઓછી થઈ. છે એ લોકો કેટલા જલ્દી બીમાર પડી જાય. છે. પેટની સમસ્યાઓ થાય છે. એ બધું આ ફાસ્ટ ફૂડ ખા ખાવાના કારણે થાય છે. અને ઘણા છોકરા છોકરાઓને ફૂડ પોઈઝનિંગ પણ થઈ જાય છે. આવી રીતે રોડ સાઈડનું બહારનું ઘણું બધું ખાવાથીહું
હા અને એનર્જી તો જરાય બિલકુલ ર રહે જ નહી થોડી વાર રમેીને થાકી જાય એ લોકોમાં જરાય એનર્જી નહી કારણ કે ફાસ્ટ ફૂડ ખાય એટલે એ લોકો તાકાત શું હોય રોગ પ્ર્રતિકારક શક્તિ સાવ ડાઉન જ થઈ જવાની એ લોકોની
સાચી વાત છે. એ જે આપણું ઘરનું જે સાદું પૌષ્ટિક આહાર જેવું બીજું કોઈ આહાર જ નથી. આપડે ઘરે કેટલી કાળજી પૂરક બનાવીએ હાઈજીનનું ધ્યાન રાખીએ કેટલું ચોખ્ખાઈથી આપણે બધું બનાવતા હોઈએ છીએ બહાર થોડી એ લોકો ખ બધું એ વસુ
સાચ અને આપડે ઘરનું બનાવેલું આપડ તરત ને તરત ખાઈ શકીએ. આ લોકો તો હોટલ વાળા ગમે ત્યારે બનાવેલું હોય ક્યારેય ગ્રેવી બનાવ્યું હોય આપણે જઈ અને દસ પંદર મિનિટમાં તો આપણે રેડી થઈ જાય બનાવ તો બનાવીને આપી જાય આપણેં ખરે બનાવ બે ત્રણ કલાક પેલા તો બધ તૈય જ કરી ત્યારે તો આપડું ઘરે બને તો વિચાર કરો કેટલા દિવસ પહેલા બનાવતા હશે? શું બનાવતા હશે? શું નાખ હશે કેવો સામાન હશે ભગવાન જાણે કેવું વાપરતા હશે ને એ ફાસ્ટ ફૂડ આપડણે ખાય છે ને પછ બીમારીને નોતરીશ ભાઈ આવ હવે તું અમારે આગળ એ
હા એ જ ને એટલે તમે જોયું પહેલાના કરતા તો હમણાં લોકોનું આયુષ્યો પણ આયુષ્ય કેટલું ઓછું થતું જાયું છે. લોકોને કેટલી હૃદયરોગની બધી બીમારીઓ થાય છે. અને નાની-નાની છોકરીઓને પી સી ઓડી ની સમસ્યા ચાલુ થઈ છે. આ બધું ઓઇલી તેલવાળું તીખું મસાલાવાળું ખાવાથી જ
ખાવત અને સેના માટે થાય આ બધું આ હૃદયરોગ નો હુમલા હાર્ટ એટેક આવે છે. શેના માટે આ બધા પામોની તેલ વાપર્યો અને એકદમ તેલ વાળું ને તીખું ને તળેલું બધું ખોરાક થાય એના લીધે નળી બ્લોક થઈ જાય એટલે સ્વામ આવે સ્વાભાવિક જ છે કે હાર્ટ એટેક આવવાની તૈયારી છે. કારણ કે અત્યારનું જમાનું એટલું ફાસ્ટ થઈ ગયો છે. ને કે લોકોને બહાર નુ ખાવાની આમ ગાંડી ઘ હેલસાા થઈ ગઈ છે, કે ના ખાવું જ છે, ખાવું જ છે ખાઈ જ લઈએ આપડે પણ એ લોકો એના શરીર વિશે વિચારતા નથી કે અમારા શરીર માટે કેટલું નુકસાનકારક છે. ઘરનું ભોજન અમારા માટે કેટલું સારું છે બહાર નુ ભોજન અમારા માટે કેટલું ફરક જે એ લોકોને કોઈ એનું મહત્વ જ નથી. બસ ખાવું એટલે ખાવું એક જ વાત
હા બિલકુલ અને છોકરાઓ તો ખાય જ છે, એની સાથે-સાથે અમુક છે ને મોટાઓને પણ એવી ઘણી ટેવ હોય છે, હમણાં તો તમને ખબર જ હશે રેડી ટુ ઇટના બધા પેકેટો ફૂડ મળે છે. બધું રેડી જ હોય છે, તમે ખાલી એને ગરમ પાણીમાં નાખો એટલે બની જાય છે. એ એ બધા આપ આપણા શરીર માટે નહી સારા કહેવાયને પણ લોક લોકોને આજકાલ બધા વર્ક વકિંગ હોય છે એમણે કામની એટલી ઉતાવળ હોય છે કે આવું બધું રેડી ટુ ઊટ રેડી ટુ ઇટ ફૂડ ખાવાની એમને
ફટાફટ મળી જાય ફટાફટ બની જાય
હા એ લોકો એક જ ઓપ્શન શોધતા હોય કે જલ્દી બની જાય ફટાફટ ઓછામાં કામ પતી જાય પણ એ લોકો એવું નહી વિચારે કે કે આ જલ્દી જલ્દીના ચક્કરમાં એ લોકો પોતાના શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે અને હવે આપણું જીવન છે ને આપણી જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ છે પહેલાંના ટાઈમ જેવું નથી હમણાં આપણા જીવન શૈલીમાં એકદમ સરળતા આવી ગઈ છે. ઘણા બધા એવા ઉપકરણો છે કે આપણને મતલબ કામ કરવામાં બી એટલી ભાગ દોડાડું કે એટલું એવું જીવન નથી કે આપડણે આવું બધું ખાઈને એને પચાવી શકીએ.
હા તમે માનશો નને મેં એક રિયલ અનુભવ કર્યો હતો અત્યારે બધા વટાણા મળે છે ખબર રેડીમેડ આપડે સૂકા વટાણા રોસ્ટેડ ઈ લઈ આવી હું મારી ઇમરજન્સી તો કોઈ દી લઉ નહી પણ લેને મે કીધું બધા લે તો એકર અનુભવ કરવા દે અનુભવ. લીધા મેં વટાણે ફ્રોઝન વટાણા લીધા મે અને ગરમ પાણીમાં નાખ્યા અને ગરમ પાણીમાં નાખ્યા અને રેજ સર નો ગ્રીન કલર નીકળ્યો બોલો વટાણા વ્હાઈટ થઈ ગયા અને પાણી આખું ગ્રીન થઈ ગયું.
જો કેવું બધા એ લોકો કલર મિક્સ
વેચે છે બોલો આ રિયલ મારો અનુભવ છે કે આવી ઘટના અત્યારે આવું બને છે આ. ખાલી વટાણામાં તો તમે બીજી કોઈ વસ્તુ વિચારો કે એમાં શું શું હશે આ પનીર છે. આ ચીઝ છે તે પનીરમાં ભી કેટલું બધું નુકસાન ઓલું કરે છે કેમે કેમિકલ વાળા નાખી. ને ડુપ્લિકેટ પનીર મળે છે ને એ બધું કેટલું નુકસાન વાળું છે. કેટલા માલ પકડાય છે આ પાણીપુરી ની પૂરી તમે વિચારો કેવા તેલમાં તરે જે અને એ પાણીપુરી આપડે ખાય છી.
એ જને આપણે તો સમજતા આપણને અને એ બહારનું તેલ કેટલું નુકસાન એ લોકો આપણે ઘરે કરીએ તો એક જ વાર એ તેલનો યુઝ કરીએ કે પછી બાર તો એ જ તેલ કેટલી વાર ગરમ કરે એમાં જ બધું કેટલી વાર તળિયા જ કરે એટલે એ એ તેલને ઘણી બધી વાર
હા સાચી વાત છે બહુ નુકસાન છે એના કરતા ઘરનું ભોજન આજનું આપડે બનાવી ભલે આપડે બજાર જેવું ના બનાવ્યું પણ ટ્રાય તો આપડી હન્ડ્રેડ પર્સેન્ટ હોય જ છે કે આપડે બજાર જેવું બનાવવાની ટ્રાય કરી પણ આજના છોકરાને બસ હોટલમાં ખાવ એટલે આયો હોટલમાં એટલે બસ હોટલમાં જમવા જોઈ હું તો મારી છોકરી ને કેવું કઈ બી નાનું નાની વસ્તુ હોય ને પનીરનું શાક નહી ભલે આપણે બજાર જેવું ના બની પણ ક્યાંય ખૂટતું હોય ને તો યુટ્યુબમાં જોઈ ને બજાર જેવી બનાવવાની હંડ્રેડ ક કરવાની કે ના બજાર જેવું જ બનવું જોઈએ આપડણે છોકરા એમ ન કહેવા જોઇએ કે ના મમ્મી હવે બજારનું ખાવું એમજ આવું નહી કર ઘરેલું ભોજન જ મારે ખાવું છે ને ઘરનું જ ભોજન ખાવું છે કારણ કે એ ખાસે તો એનામાં રોગ પ્રતિકારક શક્તિ વધશે. ઇમ્યુનિટી આવશે એનામાં એનર્જી આવશે અને આગળ જતા ક્યાય નુકસાન નહીં થાય નહીં કોલેસ્ટર થાય નહીં બીપી થાય નહીં કોઈ હાર્ટ એટેક ના ખતરા આવશે નહીં નળી બ્લોક થાય કોઈ પણ જાતની બીમારી એને નોતરી નહી શકે જો આપણે અત્યારથી આપણા બાળકોને આવી ટેવ નાખશ ને તો એના માટે ફાયદાકારક જ છે
બિલકુલ સાચી વાત એટલે હું પણ બને ત્યાં સુધી છોકરાઓને ઘરનું જ પોહ એ લોકોને હું પણ નવી નવી જાતની નવી નવી વેરાયટી બનાવવાનો ટ્રાય કરું છું તમે ભાકરી પીઝા કે બધું તે હું પણ એ લોકોને પીઝા પરાઠા બનાવી આપુ બીજુ અને નૂડલ્સ પણ હું ઘઉંના લોટ ની ઘરે જ એ લોકોને બનાવીને આ આવી રીતે આપું છું અને પાસ્તા પણ અવે તો આજકાલ આજકાલ રવાના સોજીના
હા પાસ્તાય બને છે હા ઢોસા બને છે ઘરે તમે જો રવાના ઢોસા કેવા સરસ બને તમે ખવડાવો તો ખબર ના પડે આપે છોકરાઓને ઈડલી બને ઢોસા બને બધું બને જ છે ઘરે અને આ લોકો બહાર ના ખીરા રેડીમેડ બનાવતા હશે ક્યારે દાળ પલાડતા હશે ક્યારે બના રાખતા એને આથો એ આવવા દેવો પડતો હશે ને આપણે રેડીમેડ લઈ તરત એટલી બની જ બોલો અને પેલાના જમાના માં આપડે તો રાહત આખી પલાળતા સવારે પીસતા અને તડકામાં મુકતા અને આથો આવે ત્યારે તો આપડે એટલી ઢોસા બનતા અને અત્યારે દસ મિનિટમાં ઈડલીનું ખીરું છેને આપડ બની જાય છે
આપું બધું હવે છોકરાઓને આપણે સાવ રોકી પણ નથી શકતા બહારનું ખાવાનું પણ બને ત્યાં સુધી ઓછું તો એમનું કરાવવું જ પડે છે
નાના સાચી વાત છે અને અત્યારે મિક્સ બેવ ખવડાવવા કરતા એજ ને ખવડાવવા કરતાય અત્યારે આ જમાનો બહ ખરાબ તેલ નો યુઝ કરે છે અને બધું મિક્સ માં યુઝ કરે છે અને બધું ગેસ પકવેલું બનાવે છે એટલે આપણને નુકસાન કરે છે એ લોકો વેચે સારું બનાવે ટેસ્ટ સારું કા આપણને ટેસ્ટ સારું લાગે છે કારણ કે કેટલા દિવસનું બનાવેલું હોય એ લોકો ગ્રેવી વધી હોય થોડી ફેંકી દેવાના બધ એ તો ફ્રીજમાં જ રાખી દેવાના હોય અને બીજા દિવસેનો યુઝ કરીને આપી દેવાના હોય
હોટલમાં પણ એવું જ હોય બધી ગ્રેવી એ લોકોની રેડી જ હોય પછી આપણે જે રીતનો ઓર્ડર કરીએ એટલે એ રીતનું ફટાફટ, એટલે તો દસ મિનિટમાં રેડી થઈ જાય આપ
હા એટલે જ નાનું નુકસાન છે બ બધા એમ કે છે ને ફાસ્ટ ફૂડ ખાવ ખાવ, પણ લિમિટ માં ખાવ તમે મહિનામાં એકવાર ખાવ તમને નુકસાન ન તમ પંદર પંદર દિવસે ઊભા થાવ. તો બીમારી નોતરવાની દે તમારું શરીર અલગ થી જાડુ થાય તો અલગ તમારા માં ચરબી કેટલી થાય.
તો પછી એના લીધે કોલેસ્ટ્રોલ થાય. અત્યારેથી નાના નાના છોકરાઓનું એટલા શરીર થઈ ગયા છે ઓ બી સીની સમસ્યાઓ થઈ ગઈ છે, છોકરીઓમાં અત્યારની યંગ છોકરીઓમાં પિસોળીની સમસ્યાઓ થાય છે જે આગળ જતા એમને બહુ નુકસાન કરે છે
નુકસાન અને સૌથી વધારે તમે અત્યારે જુઓ નાની ઉમરમાં હાર્ટ એટેક આવવાનું કારણ તો જોવા મળે તો કે નળી બ્લોક હતી બોલો નળી બ્લોક અને એ કય્યારે બબે ત્રણ ત્રણ નળ બ્લોક એ કોઈ તો થરક માણસને પ્રોબ્લેમ ન એકય બબ્ી ત્રણ ત્રણ ન બેસાડવા પડે છે શેના માટે કે તમે આટલું બધું બારનું ફાસ્ટ ફૂડ ખાાવ બંધારા તેલમાં બનાવેલું ખાવ છે તમને કઈ નોલેજ જ નથી બસ તમને ટેસ્ટ સારો લાગે એટલે ખાઈ લો પણ તમે ચેક તો કરો કે ક્યાનુંું છે શું છે શું નહી અત્યારે ન્યુઝ માં કેટલું બધું આવે છે છે કે તમે બાર નું બને ખાવાનું અવોઈડ કરો ના જમો ઘરનું બનાવેલું ભોજન અને ગરમ જ જમો બાર વાસી ભોજન ભી નહી ખાવાનું તમારે રાતે બનાવેલું તમે શું કામ બીજા દિવસે ખાવ છો ગરમ ગરમ બનાવી બનાવતા શું વા લાગે તમને ઘરનું ભોજન જે બનાવવું એ બધું ઘરે જ બને છે કેમ નથી બંતુ
એજ નહ સાચી વાત છે ચલો તો આપડે તો છોકરાઓને સમજાવશું આપણે પ્રયત્નો કરશું આપણા થી જેટલા થાય એટલા એ લોકોને ફાસ્ટ ફૂડથી દૂર રાખવાના હા સારો મળીએ બાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે